લાગે છે છે.
હાં, આજે મેં નક્કી કર્યું કે મારા ડિવસને સારી રીતે ગોથવું ઘણા સમયઠી લાગે છે કે સમય હાથમાંથી સરકી જાય છે.
સાચી વાત છે, મને પન ઘણી વાર એવું લાગે છે કે કામ તો બહુ છે, પન સમય પૂરતો નથી, તું શું બદલાવ લાવવાનો વિચાર કરી રહી છે?
પહેલા તો એ વિચાર્યું કે દિવસની શરૂઆત કેવી રીતે કરવી. જો શરૂઆત ગોથવેલી હોય ને તો આખો દિવસ સારો સવારે ઉઠ્યા પછી શું કરવું તે હું પહેલે ઠી જ નક્કી કરીશ.
એ તો ખુબ સારી વાત છે, હું તો ઘણી વાર ઉઠું પછી પણ વિચારતી રહી જાઉ કે હવે શું કરવું? એમાં જ સમય વેડફાઈ જાય છે.
બસ એ જ સમસ્યા છે, હું હવે રાત્રે જ લખી રાખું છું કે બીજા દિવસે
તું લખે છે એટલે યાદ પણ રહે છે ને! મને તો ઘણી વાર ભૂલી જાઉ છું.
હાં, લખવાથી મનમાં સ્વસ્તા આવે છે અને કામ પૂરું થાય એટલે ખુબ ખુશી થાય છે.
સારું પન તું એક સાથે બધું કેવી રીતે સંભાળે છે, અભ્યાસ, ઘરકામ પોતાનો સમય બધું જ?
એ માતે મેં એક નાનો ઉપાય કર્યો છે, મોતા કામને નાના ભાગોમાં વ્હેચી નાખું છું એટલે ભાર પણ લાગતો નથી.
જેમ કે જો મને અભ્યાસ કરવો હોય તો હું કહું છું કે આખો વિષય નહીં. પેલે એક અધ્યાય પછી થોડો વિરામ પછી પાછો બીજો અધ્યાય
આ તો ખરેખર સરળ લાગે છે હું તો આખો એક સાથેથે કરવાના ચક્કર માં થાકી જ જાઉં છું.
એથી તો થાક લાગે છે સમય ન સંચાલન એટલે સમધારીથી કામ વેચવું.
તું વિરામ લે છે એટલે સમય બગડે નહી.
ના થોડો વિરામ લેવો જ જરૂરી છે. નહી તર મન થકી જાય છે થોડું ચાલવું પાણી પીવું પછી ફરીથી કામમાં લાગી જવું.
આમ અને આરામ બંને ન સંતુલન રાખવો જોઈએ.
હા અને સૌથી મહત્વનું ધ્યાન ભંગન થવું જોઈએ.
એ તો મારા માટે બહુ મુશ્કેલ છે હું કામ કરતી હોઉ ત્યારે જ મન બીજી તરફ ચાલી જાય છે.
તો તું શું કરે છે જે. ધ્યાન ભંગ થાય છે.
ક્યારેક તો બસ કામ અધુરું રહી જાય છે.
એમાં એક રીત છે જ્યારે તું કામ કરે ને ત્યારે આસપાસનું વાતાવરણ શાંત રાખ અને મનમાં નક્કી કર કે આ સમય ફક્ત આ કામ માટે છે.
વાતાવરણ નો પણ અસર પડે છે.
ઉપબ પાડે છે જો આસપાસ ગડબડ હોય તો ધ્યાન એકાગ્ર. તું નથી.
હવે મને પણ સમજાઈ રહ્યું છે કે હું ક્યાં ભૂલ કરું છું.
અનેક વધુ વાત સમયની કદર કરવી નાના નાના પરોને પણ ઉપયોગ કરવો જોએ. જોઈએ.
નાની પરોને કેવી રીતે ઉપયોગ કરવાનો.
જેમ કજો તને. થોડો સમય મરે. તું કોઈનું નાનું કામ કરી શકે છે બધુ મોટા સમયની. રાહ જોવાની જરૂર નથી.
આ વિચાર તો મે ક્યારે કર્યો જ ન હતો.
સમય કોઈની રાહ જોતો નથી. ઠીક. આપણે જેને યોગ્ય રીતે પૂરવું પડે.
સાચો છે હવે મને લાગે છે કે મારે પણ હમે થોડું સુધારી શકુ છું.
જરુ સુરુવાતમાં ધીમે ધીમે કર એક દિવસમાં બધું બદલવાની જરૂર નથી.
હા નહી તો ફરીથી ગૂંચવન થઈ જાય.
બસ નિયામતા સૌથી
આજે તારી સાથે વાત કરીને મને ઘણું શીખવા મેરે
જને યાદ અપાવતા રેસુ
ચોક્કસ હવે હું પણ સમયને સારી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરીશ.
ચોક્કાસ.
આજે હું તારી વાત મુજબ કામ વધવાનો પ્રયત્ન કર્યો થોડો ફરક તો લાગ્યો પણ હજુ બધું સંપૂર્ણ રીતે જામી નથી રહ્યું.
એ તો સ્વાભાવિક છે, માં થોડું અજીબ લાગે પણ ધીમે ધીમે તેવ પડી જાય છે. તું શું શું કર્યું?
મેં તો પેહલા લખ્યું કે આજે શું કરવું છે, પણ વચ્ચે થોડા કામ આવી ગયા એટલે ગોઠવણ બગડી જ ગઈ ને.
એ માટે એક વાત યાદ રાખ. વધુ જ હંમેશા એક સરકુ નહી ચાલે. એક બદલાવ આવે તો થોડુ ફેરફાર કરવુ જોઈએ પણ આખું છોડી દેવું નહી.
એટલે ગોઠવણમાં લવચિકતા પણ રાખવી પડે.
હા એ બહુ જ જરૂરી છે. જો કોઈ કામ અટકી જાય તો બીજું કામ કરી લઈએ આમ સમય બગડે નહીં.
શ્કેલી આવે છે કે ક્યારેક હું કામ શરૂુ જ નથી કરતી, બસ વિચારોમાં સમય પસાર થઈ જાય છે.
આ તો ઘણા લોકો સાથે થાય છે. કામ શરૂ કરવું સૌથી મોટું પ ગ્લુ છે. તું ફક્ત પાંચ મિનિટ માટે જરૂર કળજે.
પાંચ મિનિટ એથી શું થશે?
એક વાર સરો તો પછી મન લાગી જાય છે, શરૂઆતમાં તો થોડું ક ઠિન તો લાગે જ છે હ.
આ તો સાચું જ છે હા ઘણી વાર હું વિચારો છું કે ઘણું કરવાનું છે. એટલે શરૂ કરવાનું મન જ નથી થતું.
નાના નાના ભાગમાં મનમાં ભાર પણ ઓછો લાગે છે.
હવે હું એ રીત અજમાવીશ પણ તું પોતાનો સમય માજોમાજ માટે પણ કાઢે છે ને.
ચોક્કસ જો મોજ મજા નહી કરીએ તો મન બોર થઈ જાય છે. તમાર સંચાર એટલે ફક્ત કામ નહી. પણ આનંદ માટે પણ સમય રાખવો.
હું તો ઘણી વાર મત મજા કરતા પણ ચિંતા કરતી રહું છું, કે કામ બાકી જ છે.
એ માટે સમય નક્કી કર જ્યારે મોજ મજા માટે સમય રાખે તેને ફક્ત એજ માન કામની ચિંતા પછી કરવી.
આ તો ખરેખર સારી રીત છે, મન પણ હરવું રહે.
હા અનેક મહત્વની માત.
હા એ તો સૌથી મોટો સમય ખાળવાનો છે.
બરાબર, ક્યારે આપણે અજાણ્યા વગર જ ઘણો સમય વેરપી નાખીએ છે મોબાઈલમાં.
હું તો વિચારું છું, કે થોડા સમય જ જોઈશ પણ પછી લાંબો સમય પસાર થઈ જાય છે, તો પણ મેં જોયા જ કરું છું.
તો તું એક નિયમ રાખ જે કામ કરવાનો સમય હોય ને તે મોબાઈલથી દૂર. રાખ હ.
હું પ્રયત્ન કરીશ. સુરઆતમાં મુશ્કેલ પડશે પણ જરૂર ફાયદો થશે એનાથી.
જરૂર થશે, અને એક વાત, વધારે બહુ ડબાણ ન રાખવું જોઈએ.
કેમ? એટલે પોતાની સાથે પણ સારો વ્યવહાર રાખ ખૂઓ.
હા સાચું તમે ન સંજના એટલે જીવનને સરળ બનાવો. મુશ્કેલ નહીં.
હવે મને લાગે છે કે સમયને કાબુમાં રાખવો શક્ય છે.
ચોક્કસ શક્ય તો છે જ ફક્ત યોગ્ય રીત અપનાવવી પડે.
આજે ફરી તારી સાથે વાત કરીને મને નવી સમજ મળી.
મને પણ આનંદ થયો આપણે આ વાતચીત ચાલુ રાખી અગારી.
હા હું હવે રોજ થોડું સુધારું લાવવાનો પ્રયત્ન કરીશ.
એક તો સાચો રસ્તો છે.
હવે ધીમે ધીમે મને સમજ પડી રહી છે કે સમયને કેવી રીતે ગોઠવવો પણ હજુ એક પ્રશ્ન છે કે જ્યારે કામ વધારે હોય ત્યારે ગઈ વસ્તુ પહેલા કરવી એ નક્કી કરવું મુશ્કેલ લાગતું છે.
હા બહુ સામાન્ય વાત છે. છે. એમાંથી આપને કામને મહત્વ પ્રમાણે ગોઠવવું જોઈએ.
મહત્વ પ્રમાણે એટલે
જે કામ ખૂબ જોર ઉરી હોય. એ તરત કરવું પડે એ પેલા કરવું પછી જો થોડી રાહ જોઈ. શકે એ પછી.
પણ ક્યારે બધું જ જરૂર લાગે છે.
તે થોડું શાંત થઈ ને વિચારવું. પોતાને પૂછવું જો આ કામ હમણાં ન કરું તો શું થશે.
અરે વાહ આ રીતે તો સહેલાઈથી સમજાય જાય.
હા અને આ રીત તો યોગ્ય રીતે નિર્ણય લઈ શકે છે.
પણ ક્યારે હું મહત્વનું કામ છોડીને સરળ કામ પહેલા કરી દઉં છું.
એ માના સ્વભાવ છે તાર કામ પહેલા કરવા મન થાય. પણ મહત્વના કામને તારવાથી પણ વધુ ભાર લાગે છે.
એટલે મુશ્કેલ લાગે તો પણ પેલા મહત્વનું કામ કરવું.
બરાબર જય્યારે એ પૂરું થઈ જાય ને તો મને ખુબ શાંતિ મરે છે.
મને હવે સમજાઈ રહ્યું છે કે હું કેમ ઘણી વાર તનાવ અનુભવું છું.
હા. સમય ગોથ ફળ ન હોય ને તો મનમાં ગૂચવાન રહે છે.
અને એક વાત કે ક્યારે હું કામમાં એટલી વ્યસ્ત થઈ જાઉં છું, કે પોતાનું ધન જ નથી રાખતી.
આ તો મોથી ભૂલ છે પોતાનો શ્વાસ સૌથી મહત્વનું છે.
તો શું કરવું
સમયસર ખાવો. પૂરતો આરામ લેવો અને થોડું શારીરિક. ચરવર કરવો.
એટલે શરીર અને મન બંને નું ધ્યાન રાખવું.
હા, નહી તો લાંબા ગરે અસ સર પડે છે.
હવે હું સમજુ છું કે સમયનું સંચાલન ફક્ત કામ પૂરું કરવા માટે નથી, પણ સારું જીવન જીવવા માટે છે. અને એક વાટ એ કે ક્યારે હું બીજા લોકો ના કામમાં વધારે સમય આપી દઉં છું. પછી પોતાનું કામ રહી જ જાય છે.
મદદ કરવી સારી વાત છે, પણ પોતાની જવાબદારી પન ભૂલવી નહી.
એટલે ક્યારેક ના કેવું પણ શીખવું જોઈએ.
હા ખુબ જરૂરી છે નમ્ર રીતે કહી શકાય કે હમના તને સમય નથી.
આ તો થોડુ મુશ્કેલ લાગે છે. પણ હું પ્રયત્ન કરીશ.
શરૂઆતમાં તો મુશ્કેલ લાગે જ પણ પછી સેલું બની જાય છે.
હવે મને લાગે છે કે સમયનો સાચું મૂલ્ય સમજાય રહ્યો છે.
અને એક વાત યાદ રાખ ડરો થોડી સમ અક્ષ રાખ.
સમીક્ષા એટલે શું કર્યું અને શું બાકી રહ્યું એ જોવું.
હા જેથી આગળ સુધારો કરી શકાય.
આ રીતે તો હું થોડું સુધારી શકું.
એક તો સાચો રસ્તો છે ધીમે ધીમે આગળ વધવું જોઈએ.
હવે મને આત્મવિશ્વાસ આવી રહ્યો છે કે હું સમયને સારી રીતે સંભાળી શકું છું‌.
મને ખાતરી છે કે તું જરૂર સફર થશે.
તારી સાથેની આ વાતચીત મને ખરેખર બહુ મદદ બની છે.
મને પણ આનંદ થાય છે આપની આ ચર્ચા વિશે આપણે હજુ વાત- કરીએ.
હા ચોક્કસ
હા
હવે તો મને સમય ગોઠવાની તે જોડી પડી રહી છે પણ એક નવી સમસ્યા છે.
કઈ સમસ્યાઓ શું થયું
ક્યારે હું સમય મુજબ બડું ગોઠવું છું પણ મન કામ કરવા માટે તૈયાર જ નથી થતું.
અરે આ તો મનની સ્થિતિ પર આધાર રાખે છે, માત્ર ગોથવાનું પૂરતી નથી મનને પણ તૈયાર કરવું પડે.